તો કેમ છો?
હા, તમે બોલો કેમ છો?
અમે બી એકદમ મજામાં છે, તમ શું કરો છો?
બસ હવે, જમીને ફ્રી થયા
અચ્છા જમીને ફ્રી થઇ ગયા, એમ?
હા.
જમી પણ, લીધું શું જમ્યા?
અમે સરગવા બટેટા નું શાક ખાધું, રોટલી ખાધી
અચ્છા સરગવા બટેકા, તો બો સારી વાત કેવાય બો હેલ્થી ફૂડ છે. હમ, દેશ સળગવા છે, એ તો અ બધી સાક ભાજીમા સૌથી બેસ્ટ છે, સ્વાસ્થ્ય માટે
હા, એટલે જ નય ક્યારેક ક્યારેક, ખાવો પણ જોઈએ, છોકરાઓને ને બધાને ભાવ તો ના હોય, પણ ક્યારેક બનાવીએ, તો ખવડાવો પણ પડે
હા, બરાબર છે. ઘણી, બધી એવી શાકભાજી છે, જે બ બાળકો ને આમ ફાવતી નથી, હોતી જેમ કે સરગવો છે. દૂધી છે, પછી અ સિંગોડા છે, પછી ગલકા એ આ બધી શાકભાજી એવી છે કે બાળકોને જોઈને જ એને ખાવાની ઈચ્છા જ નથી થતી
આ
કોઈ પણ બોવ સારી અ હેલ્થ માટે અને કેવું છે કે બધા વિટામીન્સ ને બધું એમાં હોય છે પણ બાળકોને શું છે કે એને સારું ને ટેસ્ટી ખાવાનું વધારે પેલું હોય છે એના હિસાબે એ લોકો ખાતા નથી હોતા
એકદમ સાચું કીધું આજકાલના બાળકોને બહારનું ફાસ્ટ ફૂડ ને આજે પેકેટ વાળા ફૂડ આવે છે એમાંથી જે એ લોકોને વધારે ખાવાનું પસંદ હોય છે એટલે ઘરનું ખાવાનું તો બાળકોને અ ખાવું ગમતું જ નથી.
હા સાચી વાત છે અને પેકેટની જો તમે વાત કરી તો અત્યારે તો અ ઘણી બધી એવી કંપની છે જે પેકેટ વાળા મતલબ અ ફાસ્ટ ફૂડ ટાઈપ બનાવે છે જેમ કે બાલાજી છે પછી ગોપાલ છે અ એવી બે ત્રણ બીજી કંપનીઓ બી છે જેનો ઉપયોગ છે પાંચ પાંચ દસ દસ રૂપિયામાં ઘણા બધા મટલબ પેકેટો મળતા હોય પેપર્સ છે આ તે હવે અત્યારે સમય એવો થઈ ગયો છે કે આ વેફર્સને એવું બધું ખાય ખાયને બાળકો અ ખાતા હોય છે એટલે નાની ઉમરમાં એમને છે ને એટેકની સંભાવના રહેતી હોય છે.
હા આ જે અ હા જે આ પેકેટ ફૂડ છે ઘણા બ ધા શરીર માટે નુકસાનકારક છે પણ જે આપણેે પણ જાણતા હોય આપણને શરીરમાં નુકસાન કરતા હોય છે પણ અ બાળકો ને તો બને ત્યા ત્યાં સુધી ના જ ખવડાવવા જોઈએ કારણ કે એમાં જે એડ કરાયેલા પ્રિઝર્વેટિવ છે એ બધા અલગ અલગ રીતે તેમાં મસાલા પણ યુઝ કરતા હોય તે છેને એકને એક ઓઈલ વારંવાર યુઝ કરીને એને ફ્રાય કરતા હોય છે એના કારણે આપણા શરીરને નુકસાન થઈ શકે છે
હા બરાબર છે અને પેકેટ કેવી વસ્તુ છે પેકેટમાં કોઈ વસ્તુ પે થાય એટલે ક્યાં સુધી અ મતલબ ક્યારની હોય છે ક્યારે આવેલી છે ક્યારે બની છે ક્યારે પેક થઈ છે આ ને એનું કશો આઈડિયા હોતો નથી હા એ વસ્તુ હોય છે કે એમાં બાર લખેલું હોય છે એના અ કાગળ કે આ આ તારીખ ના પેક થયેલું છે અને આટલી તારીખ સુધી ચાલશે પણ જે કોઈ પણ ખાવાની વસ્તુ જે છે એક વખત કોઈ પ્લાસ્ટિકમાં કેમાં એક વખત પેક થઈ જાય એટલે મારા ખ્યાલ એ નુકસાનદાયક જ કેહવાય છે
એકદમ સાચું કીધું તમે
તો જો સમજો અને આપણેે સમજીએ તો આ વસ્તુ અ જે બધી બાર પેકેટમાં મળે છે મારા ખ્યાલ થી ના ખાઈએ તો બહું વધારે સારું કેહવાય એનાથી આપડી હેલ્થ બધી રીતે
હા સાચું કીધું અને બાળ કોને આપણે બને ત્યાં સુધી ઘરે જે બનાવેલા નાસ્તાને જે ઘરેથી બનાવેલું જમવાનું હોય ને એ જ આપવું જોઈએ ખાસ કરીને કારણ હા કારણ કે આપણે ઘરે બનાવીએ એટલે આપણે હાઈજીન નું પણ ધ્યાન રાખતા હોય અને અ ઘરનું બનાવેલું એટલે સ્વાદમાં પણ થોડોક ફેરફાર હોય કારણ કે જે બ અ બારનું જે પેકેટ ફૂડ છે કે બહારનું કઈ પણ ફાસ્ટ ફૂડ છે. એમાં એ લોકો સ્વાદ માટે થઈને કેટલા બધા કેમિકલ્સ પણ એ એડ કરતા હોય છે. જેને આપને જાણ નથી હોતી.
હા બહુ સાચી વાત કીધી તમે જે બહારની વસ્તુ કેવી છે કે જે પેકેટમાં પેક થઈને આવતું હોય એ તો આપડે અ જોયું જ નથી હોતું કે આ ખરેખર કઈ રીતના બને છે તે રીતના પેક થાય છે. ત્યાં જે પેક કરે છે કંપનીમાં અથવા મશીનમાં તો ત્યાં કેટલું હાઈજીન હોય છે કેટલી સ્વચ્છતા હોય છે એ આપને આઈડિયા હોતો નથી પણ આપણે પેકેટમાં પેક થઈને આવે એટલે આપણેે બધું સારું જ સમજી લેતા હોઈએ કે આ સારી જ વસ્તુ છે. તો ખરેખર એવું હોતું નથી. એટલે આપડે આ બધી બાબતનું ખુબ એટલે ખુબ ધ્યાન રાખવું જોઈએ જો તમારે, પોતાનું નું સ્વાસ્થ્ય અ બચાવું હોય એની પૂરેપૂરી કાળજી રાખવી હોય તો આ બધી વસ્તુથી ખૂબ જ દૂર રહેવું જોઈએ. આપણે બને ત્યાં સુધી, ઘરની વસ્તુઓનું જ ઉપયોગ કરવો જોઈએ અને અત્યારે તો અ જે પણ બધું બહાર મ મળે છે હવે લોકોને, ઘરે બનાવવા માટે અ મોબાઈલ છે એના ઉ ઉપરથી બધું જાણવા મલી જ જાય છે જેમકે વેફર્સ બનાવવી છે. તો યુટ્યુબમાં છે અ તે એની બધી અ રેસીપી બધું હવે હાલ મળી જ જાય છે જયારે પેલા એવું નતું કે તમને અ કોઈ રેસીપી મળે એટલે કોઈ માણસ ને ખ્યાલ આવતો નહતો આ વસ્તુ કઈ રીતે બને છે, પણ હવે તો કેવું છે કે તમે અ કોઈ પણ રેસીપી અ તમને યુટ્યુબ માંથી મળી જાય છે કે આ કઈ રીતના બને છે. એટલે અ જોવા જઈએ તો આપણા માટે અત્યારે સારી બાબત કેહેવાય કે તમે જો તારો તો તો તમે જે વસ્તુ બાર પેકેટમાંથી લાવવાના છો એ બનાવી શકો છો. એ તમે ઘરે ખુદ બનાવી શકો છો પછી તમારા બાળકોને ખવડાવો તો એ હેલ્ધી વસ્તુ કહેવાય. જો તમે અ એના ફૂડ ઉપર જે પેકેટ છે એના ઉપર રહી જાવ, તો પછી એ થોડું નુકસાન કરે છે વધારે.
હા સાચું કીધું. ખરેખર આપણે જે, હા.
તમને વેફર કેવું બનાવતા આવડે છે?
હા હું મારા બાળકો માટે બનાવતી જ હોઉં છું, એ લોકોને જયારે પણ મન થાય ત્યારે તાત્કાલિક બનાવી આપું છું અત્યારે તો, એવી પણ મેં પણ યુટ્યુબ ને એમાં જ, જોઈને ટ્રાય કરુ કર્યું હતું ઘરે, તાત્કાલિક. બાળકોને જયારે પણ ખાવું હોય ત્યારે ઈન્સ્ટન્ટલી બની જાય છે.
એ સારી વાત કેવાય કેવું છે તમે ઘરે બનાવી દો તો, આપણે એક અંદરથી અ સંતુષ્ટિ મલે કે બાળકો શું ખાઈ રહ્યા છે જે અ તમે પોતે બનાવ્યું છે એટલે તમને અંદર થી સંતુષ્ટિ મળી જાય કે જે ખાય છે બરાબર છે.
સાચું કીધું અને આપણે જે બહાર ના પેકેટ ને ફૂડ ને એ બધું ખાતા હોય છોકરા. એ એને ટેસ્ટમાં સારું લાગતું હોય છે પણ એને અંદર શરીરમાં કેટલું નુકસાન કરતું હોય છે એ ને નથી ખબર હોતી, એના કારણે એ લોકો બીમારી ના ભોગ બને છે તમે આગળ વાત કરી કે નાના નાના બાળકોને એટેક આવે છે આ બધું, એના કારણે થતું હોય છે.
બિલકુલ સાચી વાત છે અને અત્યારના બાળકો તો એવું જ બધું ખાવાનું પસંદ કરે છે એમને તો ફૂડ અ જે ફ્રૂટ હોય છે એવું તો એમને ખાવું ગમતું જ નથી જેમ કે કેળા છે સફરજન છે. આ બધી બોવ સારી વસ્તુઓ છે પણ એ બાળકો અત્યારે ખા તા હોતા નથી.
સાચું કીધું અને ટીવી મોબાઈલમાંથી જોઈ જોઈને એલોકોને પીઝા, બર્ગર ને આવું નવું નવું જોઈને બસ બારનું જોઈને ખાવાનું મન થાય છે.
હા સાચી વાત છે જેમ કે હવે અ તમે જેમ કીધું કે ટીવી મોબાઈલમાં બધું જોઈ જોઈને એ લોકો કેવું છે હવે બધી આજે અત્યારે બ્રાન્ડસ મલે છે બધાએ બધી જગ્યાએ એડવર્ટાઈઝ થતી હોય એટલે બાળકોને મોસ્ટલી વધુ એ જોવા મળતું હોય ફોનમાં ને ટીવી માં કે બાલાજીની વેફર્સ લેેશની વેફર એટલે બાળકો શું છે જે જોવે એજ માંગવાના છે. હવે એની જગ્યાએ બાળકોને આપણે પ્રેરિત કરવા જોઈએ કે એ લોકો ફ્રૂટ તરફ વળી જાય. જો ફ્રૂટ તરફ વળે તો બાળકોમાં જે વિટામીન્સની જરૂર હોય એ બધા વિટામીન્સ એમને મળી રેય. અને બાળક એટલું તંદુરસ્ત થઈ જાય એ બધું ખાય તો.
સાચું કીધું તમે એકદમ આપણા બધા માટે ફ્રૂટ્સને વિટામિન્સને બધું જરૂરી છે. પણ આ લોકોને અત્યારે બહારનું જ કો ટેસ્ટી બનાવવા માટે કેટલા કેટલા કેમિકલ્સનો ઉપયોગ કરતા હોય છે. કે જે અ ફૂડ ને તો ટેસ્ટી બનાવી દેય છે પણ અંદર થી એના જે પોષણ તત્વ હોય એને ના શ કરતા હોય છે એનો આપને ખ્યાલ નથી હોતો.
હમ્મ બરાબર છે બરાબર છે. જેમ કે અ અત્યારે તો હવે કેવું છે કે લોકો બાર લારીઓ ઉપરથી લું ખાવા જતા હોય છે ચાઇનીઝ છે મંચુરિયન હવે ચાઇનીઝ મંચુરિયન ને એમાં પણ એવું જ હોય છે એ જે ફૂડ છે એ કઈ રીતના બને છે આપને બહુ આઈડિયા નથી. પણ એમાં કેવું છે તમે કન્ઝ્યુમ કરો એટલે એને પાચન થતું નથી એવું મેં ક્યાંક સાંભ ળ્યુ છે.
હા કારણ કે એમાં જે મેંદો કરીને વપરાતો હોય જે એ આપણને પચવામાં બહુ અઘરો પડે છે એ ભારે હોય છે પચવામાં. એના કારણે પચતા વાર લાગે છે ને આપણા શરીરમાં એ નુકસાન કરી શકે છે.
હા બહુ સાચી વાત છે હવે જેમ કે તમે મેંદાની વાત કરી તો મેંદો એવી વસ્તુ છે કે જે જલ્દીથી પતતો નથી હોતો અને આજકાલ હોટલોમાં ત્યાં પણ ખૂબ એનો ઉપયોગ થાય છે જેમ કે નાન બનાવે છે રોટીની જગ્યા જે નાન હવે એ નાન જે જમે છે જે એ લોકોને તો ફાવતી હોય એમને કદાચ ફાવે છે પણ જેમને નથી ફાવતી એમને કેવું છે કે પેટમાં એક વખત જમી લીધા પછી એમને મતલબ પેટમાં દુખતું હોય છે. પચન થતું નથી હોતું આ બધી એક અત્યારની એક સમસ્યા છે આવી. કે માણસ અ લોકોએ શું જમવું શું ન જમવું એનામાં બવ ધ્યાન રાખ વા જેવું છે અત્યારે
સાચી વાત છે તમારી મને તમારી પાસેથી ઘણી બધી માહિતી મળી. તો આભાર તમારો. આપડે પછી વાત કરીએ.